એ હેલો હેલો
હા અવાજ આવે છે. હેલો અવાજ આવે છે. તમને મારો
હા હા
હા કેમ છો
બસ મજામાં છુ.
બસ હું પણ મજામાં છ તો ચાલો જે આપણે ગામ અને શહેરના જીવનમાં તફાવત વિશે વા કરીએ થોડી
હા ખુબ સરસ વિષય છે આપણે દેશ અને ગામડા અ દેશ દેશમાં ગામ અને શહેર બને નું મહત્વ છે.
હા એ તમારી વાત સાચી છે એવું નથી કે કોઈ શહેરનું વધારે મહ તો છે કોઈ ગામ નુ આપણા દેશ માં ગામનું જેટલું મહત્વ છે એટલું જ શહેરનુ મહત્વ છે. તો સૌ પ્રથમ છે આપણેે ગામના જીવન વિશે વાત કરીએ તો ગામમાં
સૌંદર્ય છે એ ભરપૂર હોય છે ચારે તરફ ખેતરો ખુલ્લી છે જે આપણા મનને એકદમ અ સારું બનાવે છે.
હા ગામની હવા પણ સુુદ હોય છે. પ્રદૂષણ મુક્ત હોય છે તેનું પ્રદુષણ પણ ઓછું હોય છે જેના કારણે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે કો
હા જયારે શહેરમાં જોવા જઈએ તો એનાથી વિરુદ્ધ છે ત્યાં વાહનો અને ઉદ્યોગો ખુબ વિકસિત હોય છે એના કારણે વાયુનું પ્રદુષણ થાય છે અને ધ્વનિનું પણ પ્રદૂષણ થાય છે.
અ તમે કયું એ વાત સાચી છે. તો ગામ અને શહેર વચ્ચે થોડો ઘણો તફાવત હોય છે.
હા
અ શહેરમાં લોકો ખૂબ વ્યસ્ત રહે છે અને જીવનની ગતિ ઝડપથી વધી ખૂબ જ ઝડપી હોય છે.
હા ગામમાં છે એ જીવન છે એ સરળ અને શાંતિપૂર્ણ હોય છે શહેર જેટલી ત્યાં ભાગદોડ હોતી નથી અને એ ત્યાં લોકો છે એ હંમેશા એકબીજાને મદદ કરવા માટે તૈયાર રહે છે.
હા ગામમાં સામાજિક સંબંધોનો ખૂબ ખૂબ વધુ મજબૂત હોય છે તે લોકોને એકબીજા સાથે સુખ દુઃખમાં ભાગ લે છે જયારે શહેરના લોકો પોતાના કામમાં વ્યસ્ત ને વ્યસ્ત રહે છે તે આજુબાજુ ના આજુબાજુ વાતાવરણ કેવું છે તે તેમને કોઈ સમજ હોતી નથી.
હા એ તમારી વાત સાચી છે કે ગામમાં લોકો ના સંબંધ છે એ વધારે મજબૂત હોય છે અને ક્યારેક કોઈ સુખમાં હોય દુખમાં હોય તો એના ભાગીદાર થાય છે અને એનાથી શહેરમાં છે લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે એટલે અ લોકો સાથે એમનો સંપર્ક ઓછો રહે છે.
બરાબર છે સિક્સ સિક્ શિક્ષણ ની વાત કરીએ તો શહેરના સારી શાળા કોલેજ અને યુનિવર્સિટી ઉપલબ્ધ રહે છે જયારે ગામડામાં અ કોલેજોને કોલેજો અને શાળાઓ શહેર કરતા પણ વધુ સારી હોય છે.
હા એ તમારી સાચી વાત છે પણ હવે શહેરમાં યુનિવર્સિટી ને બધું ઉપલબ્ધ હોય એટલે વિધ્યા છે અને અભ્યાસ માં સારી તક મળે છે. કે આગળ ભણવો હોય તો ગામમાં શાળા હોય પરંતુ દસ સુધી કેવી રીતે હોય તો પછી આગળનો અભ્યાસ માટે વિદ્યાર્થીને છે એ શહેરોમાં જવું પડે કે જેનાથી એ સારું શિક્ષણ મેળવી શકે છે.
હા બરાબર છે આરોગ્ય સેવાઓમાં પણ શહેર આગળ છે મોટી હોસ્પ હોસ્પિટલો આધુનિક સાધનો અને નિષ્ણાંત ડોક્ટરો ત્યાં ઉપલબ્ધ હોય છે જયારે ગામડાઓમાં આધુનિક આધુનિક સાધનો અને સારી હોસ્પિટલ સેવાઓ માટે અને સારા ડોક્ટરો માટે આપડા શહેરમાં જવું પડે છે.
હા એ તમા મારી વાત સાચી છે કે શહેરમાં હોય તો આપણે હોસ્પિટલની સારી એવી સુવિધા મળી શકે છે જયારે એનાથી ઉલટું છે કે ગામડામાં આરોગ્ય કેન્દ્ર હોય છે પણ નાના નાના હોય છે હવે ક્યારેક ગંભીર બીમારી થઈ જાય ને એની સારવાર આપણને લેવી હોય તો આપણે પછી શહેરની હોસ્પિટલ પર આધાર રાખવો પડે છે.
હા રોજગારની તકો વિશે તો વધુ શું વિચારીએ જયારે શહેરોમાં નોકરી અને વ્યવસાયની તકો વધારે હોય છે આઈટીઆઈ બેંક ઉદ્યોગ અને વેપાર જેવા અનેક ક્ષેત્રો એ તે વિકસિત છે જયારે ગામડામાં મોટા ભાગના લોકો ખેતી કરે ને પોતાનું જીવન કરે છે. પશુપાલન અને નાના નાના વ્યવસ્ સાથે જોડાયેલું હોય છે.
હા એ તમારી વાત સાચી છે કે શહેરમાં નોકરી અને વ્યવસાયની તક છે ઈ વધારે હોય છે ત્યાં મોટી મોટી કંપની હોય છે ઓફિસ હોય છે તેનાથી લોકોને છે રોજગારીની તક વધે છે જ્યારે ગામડામાં તો મોટા ભાગે ખેતી અને પશુપાલન ઉપર લોકો નિર્ભર રાખે છે એના વ્યવસાય સાથે જોડાયેલા હોય છે
પ ખેતી આપણા દેશની અર્થવ્યવસ્થા નો આધાર છે તેથી ગામ ન મહ ગામ ન મહત્વ પણ ખુબ વધારે હોય છે ગામ ન મહત્વ પણ ખુબ વધારે જાય છે
એકદમ સાચું શહેરમાં છે આવક વધુ હોઈ શકે પણ આવકની સામે ખર્ચ પણ વધુ હોઈ શકે છે
હા જયારે જોવા જઈએ ને તો ગામડામાં ઘરભાડું વીજળી પરિવહન અને અન્ય ખર્ચાઓ ઘણા ઘણા વધારે હોય છે ત્યારે હ જયારે શહેરોમાં ગામડાઓમાં ઘણો વધુ હોય છે જયારે શહેરોમાં ગામડા કરતા પણ વધારે ખર્ચ હોઈ શકે છે
હા તો શહેરમાં છે બધો ખર્ચ વધી જ જાય છે જયારે ગામડાના જીવનમાં છે એ શહેરના જીવનના પ્રમાણમાં ખર્ચ છે ઈ ઓછો થાય છે કેમકે ત્યાં ઘરભાડું વીજળી પરિવહન એનો ખર્ચ છે એ થોડોક ઓછો હોય છે
હા જયારે મનોરંજન ની વાત કરીએ ને આપણેે શહેરમાં મોલ સિનેમા રમત ગમત કેન્દ્ર અને ઉદ્યોગો જેવા આધુન અનેક સુવિધાઓ હોય છે ગાર્ડનની સુવિધા હોય છે જ્યાં નાના બાળકો ત્યાં રમવા જઈ શકે છે જયારે ગામડામાં આવી સુવિધાઓ ઓ છે પરંતુ તહેવારો મેળાઓ અને લોકસંસ્કૃતિક નો અ અનોખ અ ન ખુબ આકર્ષણ હોય જે તહેવારો પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને લોક સંંસ્કૃતિક જેવા કાર્યક્રમો પણ ગામડામાં વધારે જોવા મળે છે ત્યારે શહેર માં ઓો છચકો મળે છે
હા એ તમારી વાત સાચી છે શહેર માં મનોરંજન ના સાધનો હોય છે ગામડામાં એવા સાધનો છે વધારે ઉપલબ્ધ હોતા નથી પરંતુ સુવિધાઓ ી પરંતુ જયારે તહેવાર કે એવું કઈ આવે તો ત્યારે ગામડામાં ગમણા તરફ લોકો લોકો વધુ આકર્ષિત થાય છે એ કારણ કે ત્યાંના લોકો છે એ તહેવાર ને બધું ખૂબ ધૂમધામ થી ઉજવે છે એનાથી લોકોમાં સંબંધ સારા બને છે લોકોમાં સંપ વધે છે
જયારે ગામમાં લોકો પરંપરાઓ સંસ્કૃતિ ને વધુ વધુ મહત્વ આપે છે જયારે અનેક અનેક તહેવારોને સારી રીતે ઉજવે છે જયારે શહેરમાં આધુનિક જીવનશૈલી વધુ જોવા મળે છે જેમ કે પોતાના કામમાં વ્યસ્ત રહેવું તહેવારોની ખબર હોવી
હા એ તમારી વાત સાચી છે ગામડાના લોકો છે પરંપરા અને સંસ્કૃતિને માન આપે અને એનાથી ઉલટું આધુનિક શહેરના લોકો છે એ લોકોની જીવન શૈલી છે એ થોડીક વધારે આધુનિક હોય છે
પરિવહનની દ્રષ્ટિએ પણ આપણું શહેર વધુ વિકસિત હોય છે
હા શહેરમાં છે એ બસ ટ્રેન મેટ્રો અને ટેક્સી જેવી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે જયારે ગામમાં છે એ આ બધું પરિવહનના સાધનો છે એ મર્યાદિત હોય છે
હા ટેકનોલોજીની બાબતમાં પણ શહેર આગળ છે પરંતુ હવે ગામડા પણ ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોન નો ઉપયોગ ઉપયોગથી ઘણો બદલાવ આવી રહ્યો છે જયારે ગામડામાં પણ બધા નેટવર્ક ના ટાવર અને વાઈફાઈ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે જેવી શહેરમાં જેવી સુવિધાઓ છે એવી સેમ હવે ગામડાઓમાં પણ સુવિધા
હા એ તમારી વાત એકદમ સાચી છે હ ડિજિટલ શ શિક્ષણ અને ઓનલાઈન સેવાઓ છે એ શહેરની જેમજ ગામડા સુધી પણ પહોંચી ગયું છે કે જેનાથી ગામડાના બાળકો છે એ પણ ઓનલાઈન સારું એવું શિક્ષણ મેળવી શકે છે
બરાબર શિક્ષણની બાબતમાં શું કહી શકાય જયારે ગામડામાં ગુનાખોરીઓનું પ્રમાણ સામાન્ય રીતે ઓછું હોય છે જય્યારે શહેરની વસ્તી વધુ હોવાથી શહેરમાં ચોરી થવી લૂટફાટ વગેરેની વગેરે જેવા અ જેવા કઈ જેવી થઈ શકે છે
હા એ તમારી વાત સાચી છે સુરક્ષાની બાબતમાં વાત કરીએ તો ગામડા માં છે ગુનાખોરીનુંું પ્રમાણ છે એ ઓછું હોય છે કારણ કે ત્યાં વસ્તી એટલી હોતી નથી જયારે શહેરમાં જોવા જઈએ તો વસ્તી વધારા ના લીધે પડ ો પણ વધારે હોય છે તેથી ત્યાં ગુનાઓને એવું વધારે થતું હોય છે
પરંતુ શહેરમાં પોલીસ અને શિક્ષા શિક્ષા સુરક્ષા વ્યવસ્થા પણ વધુ મજબૂત હોય છે ગામડાના બાળકોને ખુલ્લા મેદાનમાં રમવાની તક મળે છે જયારે શહેરમાં જગ્યા ઓછી હોવાથી બાળકોને મર્યાદિત જગ્યામાં રમવું પડે છે ગામડાનું જીવન કુદરત ની નજીક હોવાથી માનસિક શાંતિ વધારે મળે છે જયારે શહેરમાં સુવિધાઓ વધારે હોવા છતાં પણ તણાવ અને સ્પર્ધાઓ પણ વધારે જોવા મળે છે એટલે કહી શકાય કે ગામ અને શહેર બંને પોતાના ફાયદા અને ગેરફાયદાઓ પણ હોઈ શકે સાચી વાત છે
હા એ સાચી વાત છે કોઈ એકને સંપૂર્ણ શ્રેષ્ઠ ન કહી શકાય ગામડું છે એ આપણને સાદગી સહકાર અને કુદરત સાથે જોડે છે જય્યારે શહેર છે એ આપણને આધુનિકતા શિક્ષણ અને પ્રગતિની તકો આપે છે હવે બંને એકબીજાના પૂરક છે ગામ વગર શહેર નું જીવન અને શહેર વગર ગામ ન જીવન અ ખુબ અધુરું છે તો મને આ જાણીને ખુબ આનંદ થયો તો હવે આપડે કોઈ નવા વિષય પર